હલો અરે નો નોટિફિકેશન આઈ કોલની. તો એમાં ક્લિક કરું તો કોલ રિસીવ નતો થતો.
અરે પહેલા કોલમાં મારે એવું એવું થયું કે મેં કોલ કર્યો અને રિંગ જ ના જાય. અને કટ થઈ ગયો. અને કાઉન્ટ થઈ ગયો.
હા મારા માં ભી પંદર થયા હતા. તો ખબર નઈ અત્યારે સોળ થઈ ગયા. ઓટોમેટિક
કેમનું, કેમ કે મેં જ તને કોલ કર્યા. તે મને નથી કર્યા. અને આજના મારે છ આજના મારા છઠ્ઠો કે સાતમો થઈ ગયો. તારી જોડે વિચાર! કાઉન્ટમાં.
તો એની પેલા તો કોઈને કર્યા જ નહતા.?
ના કોઈને નહીં, મેં તને જ ડાયરેક્ટ કર્યો ફોન. મે બીજી જ બી મે તરા અસ અઅ તારી, ફ્રેંન્ડને મેં ફોન કર્યો હતો.
હાઆઆ.
પણ, એ એ બાર છે.
હાઆઆ.
એટલે પછી એને કીધું કે, આપણેે કાલે વાત કરીશું મે કહ્યું સારુ એના માસી
ઓકે હા! વાંધો નહી એ તો પણ, એક ના એક પર્સન જોડે આટલા બધા થયા
કોઈ વાંધો તો નહી થાય ને?
એ એક ના એક પર્સન જોડે આટલા થયા તો, કાઉન્ટ થશે કે નહી?
કેમ કે જો, એના પહેલાના જે હતા. કે જે ઓટોમેટિક ડિસકનેક્ટ થઈ ગયા. પ્લસ અ જેમાં મેં કોલ કર્યો છે. પણ તે રિસીવ નથી કર્યો. એ પણ એડ થયો છે.
ઓકે.
કરીને ત્રણ બગડ્યાં છે.
હાઆઆ એટલે, અત્યારે તો આપણે આ ચોથી વખત વખત વાત કરી
હા! વાત તો આપડે ચોથી વખત જ કરી રહ્યા છે.
હા.
હા હા વાંધો નહી ચાલ, આ બધું છોડ તું પેલું કન્ટિન્યુ કર. કેમ પણ
હા શું હતું? કેમ્ કેમ્પ વાળું હતું ને એનએસેસ હા! એટલે એ લોકો એ આણંદ થી ન મોગરી ગામ છે ને ત્યાં એને સ કેમ્પ રાખ્યો તો મોગરીમાં.
રસ્ટિક વિલા ત્યાં તો નતા ગયા ને.?
ના ના મોગરીમાં જે વચ્ચે જે સર્કલ છે ને મેઈન રોડ પર જ ત્યાં પટેલ વાડી કરીને છે.
આપડે એન્ટર થઈ અને ડાબી બાજુ વળવાનું અંદર સીધું સીધું જવાનું સીધું સીધું એટલે પોડ જેવો રસ્તો આવશે.
હા પોળ જેવો રાસ્તો
જવાનું એક લેફ્ટ ટર્ન લેવાનું થોડુંક આગળ જવાનું એક રાઈટ ટર્ન લેવાનું એટલો મોટો રસ્તો આય જસે જે ગામડાનો છે.
હા હા સર્કલ છે અને. કોઈ પૂતળું છે વચ્ચે કોણું છે. છે નહી યાદ હા બસ એની સામેમે જ એક્ઝેક્ટ હવે એટલું બધું તો કોઈ. ના યાદ રાખેન.
ટોપર છ તો.
ના એવું તો એવું બધું ના યાદ રાખું કે આ જગ્યાએ આવું પૂતળું હતું એવા તો કેટલાય આવતા હોય. તો એ. પટેલ વાડીમાં ત્યાં બોઈસ નું રહેવાનું હતું આખી વાડી હોય ને મતલબ આમ કે જ્યાં પ્રસંગ કરી શકાય સારા ખરાબ બધા પ્રસંગો હોય લગ્ન છે. કે કોઈક ન બેસણું હોય એવું એ ટાઈપ નુ હોલ હતો આખો.
હા ફરી બોલને આખો તારો તારો અવાજ કટ થાય. તારો અવાજ કટ થાય છે.
હ એક. હમ.
પ્રસંગ પછી ના સંભળે. હા ભાઈ સાહેબ બોલ.
હા એટલે એવો મોટો હોલ હતો કે જ્યાં પ્રસંગ એક કરી શકાય એ રીતે ત્યાં. બોયસ નું બધું રહેવાનું હતું. પ્રસંગ હવે લગ્ન પ્રસંગને એવા બેસણું ને એવું એક. દિવસ બેસણું બી રાખ્યું હતું સન્ડે હતું ને તો કોક હવે મરી ગયું હશે અ એનું. બેસણું રાખી્યું તોું એ હોલ. હ હા.
અચ્છા તો તું મળ ગઈ હતી બેસણ.
ના અમે તો નવા કપડા મ હતા કેમ ના જઈએ. ના જના પહેચાન.
કોક નામ લાગે કો પબ્લિક આવ્યું છે.
ના એ દિવસે અમારું સ્વચ્છતા અભિયાન અને ટ્રી પ્લાન્ટેશન નો પ્રોગ્રામ હતો.
કચરો વાળ્યો તો.
અ બે ટીમ ડિવાઈડ કરી હતી એક ટીમ કચરો વાળવા ગઈ હતી સ્કૂલ માં અને અમારી જે. કિમતી ટ્રી પ્લાન્ટ કરવા ગઈ હતી.
અરે અરે. તો તમાર કચ તમ. તમારી ટીમનો કચરો વાળવાનો.
ના અમે. સમજીને જ ફૂલછોડ હાથમાં પકડી લીધા ત. કે એમને ઝાડુ કા પકડાવે. તો યાર થોડુંક તો સમજદારી રાખવી પડે ને.
હા, નય તો કરું પડે નય તો આ પાછા ગધા મજૂરી કરાવેને.
હમ.
અત્યારે બધા પોતાનું ઘર સાફ ના કરતા હોય
હા, ના પોતાનું કરી લેવું એક વખત સારું પોતાનું તો કરી દેવાય એક વખત પણ ત્યાં હવે જઈને કરવું થોડું અઘરું પડી જાય એટલે
અને ત્યાં પાછું શું થાય કે તમે આવું કરતા હોય ને તો બધા જોવા આવે. અને પછી ત્યાં જ તો હા શરમ શરમ તો આવે શું કરો છો? પછી પડીકી કાઢશે, ખાશે. નીચે નાખશે હા અને પિચકારી મારશે હા એ કેશે ગેસ ઓફ કર લો.
હા. ના જોકે ગયા હતાં. સ્કૂલ માં એટલે સ્કૂલમાં તો આવું બધું ના થતું હોય.
એવું.
હા. એ લોકો સ્કૂલમાં ગયા હતા જે ટીમ હતી ને
જે અ મોગરેની પ્રાથમિક શાળા છે.
હા, હા. હા ત્યાં ગ્યા તાા એ લોકો.
બરોબર.
હમ્મ
અને તમારે ક્યાં કરવાનું હતું?
અમારે જે ટ્રી પ્લાન્ટેશન હતું ને એ આમ કોઈક મંદિર વાળોને એવો એરિયા હોય ને ત્યાં કરવાનું હતું.
અચ્છા.
તો એક મંદિર હતું.
એક બાજુ ના કરાય.
ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયત જ નહી જોઈને ક્યાં હતી એ.
કેમ કે મેઈન એમનો પોઈન્ટ એ જ હોય.
હા હા એજ હોય. બેંક જોઈતી એક. તો ત્યાંની દુકાનો જોઈતી કેમ કે અમને વારે વારે ભૂખ લાગતી તી તો અમે દુકાનો વધારે જોઈતી ત્યાંની. એક તો એ લોક એટલા વાહિયાત હ્ ત્યાંથી એટલું દૂર રાખ્યું હતું ગર્લ્સ ને જે રેવાનું હતું ને આખું ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ જોરદાર હતું એકદમ બહું જ સુપબ જગ્યા હતી એ રેવાની પણ આમ છે
ર રસતિક વિલાત નોતું ને
ના ના ના. ના એક રૂ ધ્ર એવન્યુ કરીને કંઈક સોસાયટી બનતી હતી. એવું કઈક હતું. ત્યાંથી અંદર અંદર જવાનું હતું કોક પટેલનુંું ફાર્મ હાઉસ લીધેલું હતું. તો એ જગ્યાએ. હા ભાડે લીધું હતું એ તો ત્યાં અમને. એટલા દિવસ રોકાવાનું હતું. એવું બધું નઈ પૂછ તો લે એટલું ઇન ડિટેલ શું કરવા થોડી દેવા નુ હતું.
કાલ ઉઠીને તમને ખબર પડવી જોઈએ ને કે તમે મફતમાં રહો છો પણ એ લોકોએ કેટલા પે કર્યા.
હા તો કરે ને કેમ તેમને લઈ જવો હોય તો કરે.
સાચી વાત આપડે ક્યાં ઘર જ છે ને.
હા આપડે. ક્યાં એમને લઈ જવા તા. હ હા તમારી પેલું કાઉન્ટિશન થાય ને સ્ટુડન્ટ થતા નતા તો અમે કીધું ચલો અમે આવી જઈએ એમ
હમ પૈસા નહી આપે અમે ખાલી અમે આઇ શું પૈસાની આશા ના રાખતા.
હ હ એ તો એ લોકો કએ આમ પણ નતા મામાંગતા ખાલી ટાઈમ માંગતા હતા જે અમે આપ્યો.
સરસ. તો કેવું સારો એક્સપીરિયન્સ રહ્યો.
બહુ જ મસ્ત. ખરેખર મજા આઈ ગઈ. બધા ફ્રેન્ડસ જોડે હોય હા, ખરેખર કેમકે રાત્રે પછી છે ને બધી ગેમ્સ ને એવું બધું બી રમ્યા સુ કીધું કે સંગીત ખુરશી ને એવું
અને અ શું કે પેલું એ હતું ને સ્પીકર તો એજ વગાડે છોકરાઓના હાથમાં આઈ ગયું હતું તો હવે વગાડે રાખતા તા તો ડાન્સ વાન્સ ગરબા આ તે પછી ફંક્શન બી હતો કલ્ચરલ પ્રોગ્રામને એવું તેવું તો એમા ને એમાં ચાર દિવસ પતી ગયા
ત્યા ત્યાંનો શું કલ્ચર પ્રોગ્રામ હતો, મોગરીનો એવો કયો પ્રોગ્રામ છે
મોગરીનો ન તો અમે કર્યો તો મતલબ આમ ડાન્સ હોય હા, અમે અમારુ કલ્ચર બતાયું ડાસ
ભરત, ભરતનાટ્યમ એવું
ના ભરતનાટ્યમ નતું કર્યું, કોઈને આવડતું નતુંને
બરોબર
હમ, એવું બધું હતું ત્યાં અને સવાર માં એટલા એક તો ઠંડી હતી એ ટાઈમે અનેમ સવાર માં પાંચ વાગે ઠંડા પાણી એ નવડાવે
ઠંડાડા પાણીએ
તો માણસ ધ્રુજી જાય, તાવ આઇ જાય સવાર માં પ્રભાત ફેરી કરવાની હતી.
એટલે શું?
પ્રભાત ફેરી મીન્સ હનુમાન ચાલીસા છે કે ગમે તે ભગવાન ના ભજન છે, ભગવાન ના જે સોંગ હોય, એ બધા ચાલીસા ને એવું ગાતા ગાતા આખા ગામમાં રેલી કરવાની, તો ગામડામાં તો હવે બધા પાંચ વાગ્યા ના ઉઠી જ ચાલ્યા, ને તો એ લોકોને સારું લાગે કે હા લોકો આવું ભજન ને એવું કરે છે છોકરાઓ સવાર માં ઉઠીને બધે ફરે છે બધાને ઉઠાડવાના એમ.
અચ્છા. તો પણ એક કામ કરવું હતું ને. ઠંડુ ઠંડુ પાણી બધા મો પર થોડુંક થોડુંક મારવું હતું ન ઉઠ
કોઈ દરવાજા જ બતું ખોલતું કોઈ. અમે સર્વે માટે બી જઈએ ને. પો તને પછી કહું સર્વેની વાત તો હું તને પછી કરીશ.
સારું સારું હા
હા
એ હા